અ
કેમ છો તમે
બસ મજામાં તમે કહો
બસ શાંતિ છે
શાંતિ છે ને બસ જો આ બેઠી તી
કેવી ચાલે દિવાળી ની તૈયારી
અરે જોરદાર
થઈ ગય ખરીદીે
ખરીદી ને હવે જોઓ ને અડધી થાય છે ને અડધી બાકી
બરાબર છે શોપિંગ પતી ગઈ
કપડા લઈ લીધા છે બધું હવે ડેકોરેશન નો સામાન લેવાનું બાકી છે
બજારમાં લાગે છે એવું કઈ દિવાળી છે
હવે તો પેલા જેવી દિવાળી ની લાગતી
એજ તો
પેલા તો આમ તહેવાર આવે ને એટલે આખો માહોલ જ અલગ હોય
શું કહો છો
પેલા તો તહેવાર આવે ને એટલે આખો માહોલ જ અલગ હોય
સાચી વાત છે
અને અત્યારે અત્યારે તો કઈ એટલો હરખ નઈ કશું જ નહિ બસ બધા ફોનમાં ડૂબેલા હોય
અને મોંઘવારી જ એટલી બધી છે ને કે બજારમાં અત્યારે કાગડા ઉડતા હોય ને એવું લાગે છે
સાચી વાત છે
પેલા જેવું કઈ એમ ઉત્સાહ નથી લોકોને અને હવે તો જે રીતે બધાને ધંધા નોકરીમાં લાગી ગયા છે ને તો એક જગ્યાએથી બીજી જગ્યાએ મતલબ કે કોઈ ઘરે આવવા તૈયાર નથી હોતું દિવાળી ના તહેવારમાં અને કદાચ વિચાર હોય તો આપણે દિવાળી ના દિવસે એકબીજાના ઘરે જતા હતા પણ હવે એ પણ રહ્યું નથી પહેલા નિજમ
હમ્મ હમણાં જોવા ને નવરી પડી હતી ને તો આપડા ગઈસલના ફોટો જોતી તી
કેટલા બધા ભેગા થયા હતા અને આ વખતે જ આપણે કોઈ ભેગું થવાના નથી
એજ આ અડધા લોકો બહાર છે હવે તો લોકો દિવાળી પર પોતાના દેશમાં બી ની હોતા
એજ તો ઘણા વિદેશ જતા રહેે છે તો ઘણા ને પરીક્ષા નજીક હોય છે એટલે એ લોકો બહાર નથી નીકળતા અને અત્યારની પરિસ્થિતિ જેવી છે કે માણસ પાસે સમય જ નથી હોતો
ખરેખર પેલાના દિવસો બો યાદ આવે કે
કઈ નહી આપ આપડણે શું કરી શકવાના છીએ સમય સામે માણસ મજબૂર છે
સમય આગળ કોઈ નું ના ચાલે
સાચી વાત છે કઈ નહી પણ આ તહેવારમાં નહી તો હજુ આપડા ભારતમાં જ તો ઘણા બધા તહેવાર આવતા હોય છે તો આપડે ફરી બીજા કઈક તહેવાર આવશે ત્યારે ભેગા થઈ જઈશું
હા એ તો છે પણ જીવ બરે ને આમ એકલું એકલું લાગે
સાચી વાત છે અને પેલા જેવી કઈ ઘરમાં પણ તૈયારી ખાસ કરી નથી પેલા તો એવું હતું કે ઘરે આપણેે બધી નાસ્તા ઘરે જ બનાવતા હતા અને અત્યારે બધા રેડીમેડ પર આવી ગયા છે
શું તમાર ઘરનું કામ સાફ સફાઈ થઈ ગઈ આખું ઘર સાફ કરે દીધું
ના ખાસ નથી કર્યું આ વખતે જ્યારે આપડ જયારે કોઈ ઘરે આવવાનું જ નથી જયારે કોઈ આપડ બાર બાર જ રહેતું રહેનું છે દસે દસ દિવસ તો પછી ઘર કોના માટે સાફ કર્યું પછી લાગ્યું તો પછી હમણાં રેવા દીધું છે
અરે કરી દેવું તું ને એ બાને ઘર તો સાફ થઇ જતું
હા વાત તો સાચી છે પણ રજાઓ પણ મળવી જોઈએ ને
સાચી વાત છે આખો દિવસ જોબમાં જ જતો રે અને આઈને થાકી ગયા હોય અને એમાં આ લોકોની ચી ચીક હોય પાછી
એજ
બરાબર હું તો એવું વિચારું છું કે ટાઈમ તો છે નહી તો ત્રણ ચાર કામવાળા રાખીને આખું ઘર સાફ કરાઈ દઉં ઉભી હું ઉભી રહું અને એક એક ને બે રજા છે
આવ ક તો વેકેશ પણ એટલું બધું નથી પાંચેક છ હજાર માંડ મળે છે.
અરે એ જવા દ ને એજ હવે માણસ ફરવા જાય કે ઘરે રે
એ જ ન
શું કરવાનું બોલો તમે કહો
બસ કઈ નહી જઓ ચાલે રાખે છે હવે તો નવરાત્રિનો વધારે ઉત્સાહ છે કે નવરાત્રિમાં બધા ભેગા મળીશું આપણે
ના ના સાચી વાત છે હવે એમાં મળવાની આશા છે ખરી
પહેલાના જે જમાનામાં તહેવાર હતા ને ભલે એટલી અ કેહેવાય ને અત્યારને જેટલી ફેસિલિટી હતી કે અત્યારના જેવા કોઈ સારા સામગ્રી એટલું હતું નહ પણ એ લોકોમાં ઉત્સાહ હતો પહેલાના જમાના લોકોનામાં અને એ વખતે નાનામાં નાના ઘરના લોકો પણ એટલા આનંદ ઉલ્લાસથી તહેવાર ઉજવતા હતા અને હવે કેવું થઈ ગયું છે કે તહેવાર આવે છે તો કોઈને હરખ રહેતો નથી જે કઈ રજા મળે છે એમાં થાક ઉતારવું કે બહાર જવું કે પછી બચત કરે અને મોંઘવારી જ એટલી બધી વધી ગઈ છે ને કે મધ્યમ વર્ગ માટે તો આ બધું પોસિબલ જ નથી હોતું એમ
સાચી વાત છે સાચું કવ ને તો આપડે માનીએ કે ના માનીએ આપણી મમ્મી સાચું જ કે છે આ બધું જે બગડ્યું છે ને બધું ફોને જ બગાડ્યું છે અત્યારે તમે જ્યાં જાઓ ત્યાં ફોનમાં જ ડૂબેલા માણસો તમને જોવા મળે
સાચી વાત છે.
આપણને મમ્મી કે ને તો આપ મને ખોટું લાગે પણ ખરેખરે એ હાચું જ બોલતી હોય
સાચી વાત છે.
તમે કહ
કઈ નહી બસ જો ચાલે રાખે છે તહેવારો ને તહેવાર હવે આપણે જોવાનું કે આપણે કેવી રીતે તહેવાર ઉજવવા છે કે શું કરવું છે. અને તમારો પેલો સૌ પ્રિય તહેવાર કયો છે.
મારો પ્રિય તહેવાર તો નવરાત્રિ છે.
હા નવરાત્રી તો નવે નવ દિવસ જ આનંદ છે ને અને એ વખતે ખબર નથી પડતી કે શરીરમાં ઊર્જા ક્યાંથી આવે છે આખો આખી રાત આપણેે ગરબા રમતા હોય છે બીજા દિવસે કામ પર જતા હોઈએ છે. પાછા રાત્રે ગરબા રમતા હોઈએ છે.
એ તો છે હા બાકી
પણ ઘણી જગ જગ્યા એવું થઈ ગય છે ને કે નવરાત ના નામે માતાજીને આસ્થાનો ફાયદો ઉઠાવવામાં આવે છે મોટા મોટા ગ્રાઉન્ડમાં મોંઘા મોઘા પાસ આપ આપીને અ પૈસા લૂટવામાં આવે છે અને ઉપરથી પાછા રાત્રે જયારે લેડીઝ લોકો લોકોને ગરબા ગાવા જોવું હોય છે ને તો એક કેહેવાય ને કે ભયજનક વાતાવરણ હોય છે આજુબાજુ ઘણા લોકોની છેતરપિંડ છેતરપિંડી થતી હોય છે અ જાતીય સતામણી થતી હોય છે તો આ બધું પણ થાય ને એટલા માટે આપણને આપડા ઘરના પછી નવરાત્રીમાં જવા ન દે
સાચી વાત છે.
તમે શું કેશો તમારે સોસાયટીમાં થાય છે કે તમે બહાર જાઓ છો.
ના હું તો ગ્રાઉન્ડમાં જાઉં છું જવા દો ને સોસાયટીમાં પેલા એટલી ધામધૂમથી એટલી મસ્ત રીતે થતી હતી પણ આ કોરોના પછી તો એ બી બંધ થઈ ગયું.
હા એ તો બધાની સોસાયટીમાં એવું થાય છે પહેલાની જેમ હવે કશું થતા જ નથી. અને પહેલાના જેવી એકતા આત્મીયતા કે પછી લાગણી એવું કઈ રહયું જ નથી.
ના ના સાચી વાત છે તમે માનશો નહી પેલા તો આપણે ફિફ્ટીન ઓગસ્ટ છે પછી ટ્વેન્ટી સિક્સ જાન્યુઆરી છે સોસાયટીમાં ઉજવાય બધી ગેમ્સ રમે આખા બ આખી સોસાયટીના બધા માણસો આવે નાના મોટા બધા ગેમ રમે જમણવાર સોસાયટીમાં હોય અત્યારે તો એવું કઈ જોવા ની મળતું.
સાચી વાત છે.
અને અત્યારે તો જુઓ ને પડતર દિવસ હોય છે. પેલા જોયા આપડે ક્યારે પડતા ઉત્તર દિવસ
ખાડો દિવસ પડતા દિવસ એવા તો ક્યારે જોયા જ નહોતા એટલે કેવાય જ ને કે કળિુગ જ છે. આ
સાચી વાત છે.
કઈ નહી આ વખતે દિવાળી એ દિવાળી ના દિવસોમાં તો સમય ન મળે પણ પાછળથી તો ઘરે આવજો બેસવા ચા નાસ્તો કરવા માટે
અરે પાકું તમે બી આવજો એ બા અને મલાઈ આપણેે
હા અને હવે પ્રયત્ન કરીશું કે જુના જમાનાના લોકોમાં જેવ ઉત્સાહ હતો જે રીતે નાની નાની વસ્તુમાં પણ ખુશીઓ હતી એવું આપણેે હવે કરીએ આ મોંઘવારીની અસર આપણા પર ના આવે આપણા તહેવાર પણ ન આવે એનું ધ્યાન રાખે
સાચી વાત છે ના સાચી વાત છે આપડે ધ્યાન રાખવું જોઈએ આપણી સંસ્કૃતિને આપણેે બચાવવી જોઈએ એજ તો આપણો ધર્મ છે
હા સંસ્કૃતિને બચાવી તો પડે આપણે પડશે જ કારણ કે હવે જનરેશન બાય જનરેશન આ બધું ઘટી રહ્યું છે
આપડે આપડી આવનારી પેઢીને આપણું સનાતન ધર્મ આપવાનું છે
સાચી વાત છે
શું કેવું તમારું આ વિષય પર
આ વાત તો તમારી સાચી છે
તો પછી બ
ટ્રાય કરીએ કે અત્યારે નાના નાના વેપારી જોથી ખરીદ કરે છે ત્યારે એની દિવાળી સારી બને કે કોઈ
હા એજ અત્યારે તો બધા બધું મોલ્સમાં મોટી મોટી દુકાનો ને મા થી લે
હા એ એટલે ડિસ્કાઉન્ટનાને લોભામણી ઓફરના ચક્કર માં હા નાના વેપારીઓના પણ ઘર હોય છે ને કઈ નહી નાનો નાનો થોડો આપણેે બદલાવ લાવીશું તો મોટો બદલાવ આવી જ
સાચી વાત છે હા એ તો કે પેલી કહેવત છે ને એક દીવો આખા ગામને અજવાડું આપ એવું
હા સો ટકાની વાત કઈ નહી મળીએ તમે આવજો
પાકું પાકું ચાલો.